હલો. હું ગુજ હું ગુજરાતમાં રહું છું, ગુજરાત થી બોલુ છું.
હ હ.
હલ
તમારું નામ શું?
સોરી આય કાંટ અહ હું મારું નામ નઈ કહકુ કારણ કે મને નામ નઈ કેવાનું હતું.
એ કારણ તમે ઓ કોઈ ભી નામ કહી શકો છો ઇટ્સ ઓકે.
ઓકે રિયા છે રિયા. તમે શું કરો છો અત્યારે?
અત્યારે તો હું જમી રહી સુ.
હું અહ હા ના હજી મારે બાકી છે જમવાનું. હજી કોલેજમાં છું કોલેજમાં છું હ. કોલેજ પતસે પછી ઘરે જઈશું ત્યારે જ ઘરે જઈને જમવાનું અત્યારે મન લાગ અમારે લંચ બ્રેક જ ચાલે છે કોલેજ તો અત્યારે હજી નક્કી નઈ અમારા લેક્ચર પ્રમાણે હોય.
લેક્ચર પ્રમાણે હોય એટલે મોર્નિંગની હોય કે પછી
મોર્નિંગની નવ નવ વાગે ચા નવ વાગે ચાલુ થાય અને દરોજ અલગ અલગ ટાઈમ હોય. કોક વાર બે બાર વીસેય કમ્પ્લીટ થઈ જાય કોક વાર એક બે ત્રણયેય વાગી જાય બોપર ચાર વાગેય પતે. એટલે જી પ્રમાણે લેક્ચર હોય ને એ પતે એ પ્રમાણ છૂટવાનું હોય અમે. તમાર કેમ, તમે શું કરો છો?
હું તો જોબ કરું શું અત્યારે તો.
તમે શેની જોબ કરો છો?
ડેટા એનાલિસિસ ની.
એટલે એમાં શું હોય, સેના પર કરો છો?
એક્ચ્યુઅલી આ યુ એસ ની કંપની છે.
ઓકે એટલે વોકિંગ બેઝ હશે ને આખો દિવસ કે
ના ના ના વર્કિંગ ડેયઝ એટલે નાઈન ટુ ફાઈ જ છે. બટ હમણાં છે ને થોડુંક અહ ફૂલ ડે હોય છે પણ કામ ઓછું આવે છે. વર્ક ફ્રોમ હોમ કરું છું હું. પેલા હું ઓફીસ જતીતી પણ પેલું શું છે કે કોરોના આયો ને એટલે બધું સીડીયુલ બધું એ થઇ ગયું એટલે પછી ઘરેથી ચાલુ કરી દીધું મેં.
ઓકે એટલે એમાં કરવાનું શું હોય? સ્પેસિફિક,
હા એટલે એમાં યુ એસ માં જે બધા કોન્ટ્રાક્ટ થતા હોય. જમીન ના છે, એ તો ખબર સે ને કે ઝાડ કાપે તો બી એ લોકોને કોન્ટ્રાક્ટ કરવાનો હોય, હા તો એ બધા કોન્ટ્રાક્ટ ઓ હોય, કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો એમની લેવાની હોય એમના ભાગ ની,
એટલે જે વીગલ લીગલ ટર્મ પર,
હા એના બધા લીગલ ડોક્યુમેન્ટ હોય ને,
એ બધાય કલેક્ટએય કરવાના હશે ને તમાર હોતા હશે.
એ ડોક્યુમેન્ટ એ લોકો જાતે જ કલેક્ટ કરે, પછી એ લોકો એક બુક બનાવે પી ડી એફ બના, ના કંપની કરે.
એ પછી તમને ડિટેલ્સ પ્રોવાઈડ કરે. એની ઇન્ફોર્મેશન બધી. હલો, હલો, હલો. હલો, હલો.